હેલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં
અવાજ
કેમ છે આવી રહી છે અવાજ આવી રહી છે.
એ પણ મજામાં છું ભાઈ આજે આપડે એક રસ સરસ વિષય પર વાત કરીએ તો સારા સ્વભાવ નું મહત્વ.
ઓ બોહ જ સરસ વિષય છે. આપણે જીવનમાં સારા સંભાવના સંભાવ. નું ખૂબ મહત્વ છે આપણા સ્વભાવથી લોકો આપણને જજ કરે છે
હમ એટલે હા ખરેખર આગ તો સરણાથી પણી જાય પરંતુ સારી આદતો બનાવવા માટે મહેનત કરવી પડે છે આપ આપડે સારા રહેવાનું પટની બારમાં બુરાની સોચવાનું કઈકને હારટ ન કરવાનું બ આપડે સારી રીતે બનવવી જોઈએ.
સાચી વાત ભાઈ જેમ કે એયા સમાચાર સમયસર કામ કરવાની આદત સાચું બોલવાની આદત વડીલોને રિસ્પેક દેવાનું આદત આ બધું આદત સારા આદત છે ભાઈ.
હા હું છેલ્લા થોડા મહિના થી વહેલા ઉઠવાનો પ્રયાસ કરું છું. આખો દિવસ સારો પૂરક પસાર થાય છે મારું મન એકદમ મારું શાંતિ ભી રહે છે મન એકદમ શાંત થઈ ગયું છે. દન પણ એકદમ આનંદ થથી જાય છે એકદમ સારા એકદમ સવારે ઉઠું છેું ને તો પૂરો દિવસ આપણું એકમ મન એકદમ શાંતિ થી અને મારો અભ્યાસમાં મન પણ લાગે છે આગ સવારે જલ્દી ઉછું જુું કરલા
પણ દરરોજ સવારે ઉઠવાનું ચાલવાનું જવાનું જાઉં છું તે ત્યાં તેનાથી શરીર અને મન બંને તંદુસ્ત થાય છે હું. પેલા ઉઠડું ચાલવાનું જાઉં છું દરોઈ છ સવારે
એ તો ભાઈ બ સારા છે. સારા સ્વભાવ આપડ સફળતા તરફ લઇ જાય છે ભાઈ.
કારણ કે સફળતા લોકો ન શિસ્ત અને નિયમ હોય છે લોકો જો પણ સરસ હોય છે. તે બધા નિયમિત હોય છે કે હા ભાઈ મ આ આ ટાઈમમાં આજ કરવાનું છે તો એજ કરવાનું તે લોકો ન દિમાગ બહુ જગ્યા નની ચાલે છે. તે લોકો ફોકસ હોય છે કે હા ભાઈ હું બે ઘંટા અભ્યાસ કરવાનું છે વાંચવાનું છે તો વાં વાંચવાનું જ છે.
હમ એ તો સારી જ કીધું ભાઈ સમય નું પાલન પણ એક ખુબ સારી આદત છે ભાઈ. આપણેે સમયને વેસ્ટ નું કરવું જોઈએ આપણેે જે ચીજમાં આપણે આગે વધવું જો વધવાનું હોય તો એ એ એના રીતે આપડે સમય નો અ સારી રીતે આપણે ઉપયોગ કરશે ને તો આપણેે ખૂબ આગે જશે એને ખુબ સારી આદત પણ છે એમ નહી કે ભાઈ તમને સમય નો વેસ્ટ કરી દીધો અને તમને શું. અગર તમને કઈક ફિટનેસમાં જવાનું હોય તો તમને દરરોજ વહેલા ઉઠીને સવારે વોકિંગ કરવું જોઈએનેમ નેચરલ લ નેચરલ લાઈટ તમને મળશે. વોકિંગ કરીને આને તમને જીમ જવા માટે પ્રોટીન એમ છે ખાય એને પ્રોટીન ખાવાનો જીમ જઈને ફટ આામ છે તો તમને શરીર માટે તમને સમય આપવું પડશે. ત્યારે જ તમને તો એદમ ખુબ સારી આદત છે આપડે કે ભાઈ. જો કરવાનું હોય એના ઉપર આપણેે સમય દેવો જોઈએ અને સમય ન પાલન કરવું જોઈએ એ બહુ સારી આદત છે ભાઈ.
બિલકુલ ભાઈ બિલકુલ જે લોકો સમયની કદર કરે છે તે જીવનમાં આગળ વધે છે. જે લોકો સમય વગાડે છે તેથી કોઈ કામ પણ નહી થાય છે હા ભાઈ. કોઈ બોલે છે કે ભાઈ મને આ ટાઈમમાં આ આ કામ કરવાનું છે. પણ. તે લોકો. સમય બિગાડી દે છે તો તેના કામ પણ પ્રોપર રીતે અને પ્રોપર ટાઈમ પણ નહી થાય છે. પણ જે લોકો હા ભાઈ મને આ કરવાનો છે તો કરવાનું જ છે. એટલા ટાઈમમાં કરવાનો છે એટલા ટાઈમમાં જ કરવા કરવાનો છે. તો આ લોકો નો એવા રીત લોકોને બહુ આગે વધે છે.
હમ જે તમે સમય ન કદર કરશો ન તો એ તમને. જરૂર જીવનમાં આગળ લઈ જશે અને તમને સમય ન વગાડ કરશો. તો તમને પાછા જ રાખશે એમ તમને જોઈ લો વડા બડા તમને કોઈ બડી બડી કંપનીઓ ન માલિક તમે જોઈ લો આપડા સમય ને એકદમ સારી રીતે ઉપયોગ કરે છે. એમ નહી કે ભાઈ વેસ્ટ કરે છે કઈકીધર ફરવા નીકળી ગયો ને કઈક ટાઈમપાસ કરે છે. એ તો એ લોકો બધા હો તમને જોવું ના કઈક બ બડી બડા બડા લોકો તો તમને જોવ તો એમ એમને સોશિયલ મીડિયા થી તો દૂર જ રહી છે ભાઈ. એટલે આપડૈ.
સરસ સરસ ભાઈ.
સારી રીતે કરવું. આપડે સમયનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ તો, તમને લાઈફમાં આ. વધી શકું.
હમ તને કઈ સારી આદત સૌથી વધારે ગમે છે.
મને તો જોવું ભાઈ તો રોજ વાંચવાની આ ત તમે છે. રોજ થોડું વાચું રોજ થોડું વાંચવાથી જ્ઞાન પણ વધે છે આપડુ. અને મન પણ એકાગ્રતા થાય છે. અને અભ્યાસ ન પણ મન મારું લાગે છે. હુંચ.
હમ કુક અવાજ ઘટે છે. પણ હું પણ હવે દરરોજ સમાચાર અને પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરું છું. હા હું પણ વેલા ઉઠી ને, હ સમાચાર વાંચું છું. થોડું થોડું રીડિંગ ચાલુ કરી દીધું છું ક્યાં ભાઈ થોડુંક થોડુંક રીડિંગ કરું તો મારું જ્ઞાન પણ વધે છે. એ સમમાચારથી દેશ દુનિયામાં શું ચાલે છે આ બધા ખબર થાય છે. તો આ હું શીખું છું દરરોજ.
હા એ તો ભાઈ સારી વાત છે. સારા સ્વભાવ થી આપણેને આત્મવિશ્વાસ પણ વધે છે આપડે. એ બધા લોકો સાથે સારા કરશે એના ભાઈ મતલબ આપણું. કઈક આપડા મન માં ખોટ નથી રશે કે ભાઈ એની સાથે આપડે એવું કરું. જોઈએ ને તેની સાથે આપડે એવું કરું. આપણે મન પણ શાંતિ રહી આપ વિશ્વાસ પણ આત્મવિશ્વાસ પણ વધે. અને તમને કઈ પણ જઈને કઈક બોલી શકો ભાઈ તમારું અગર. એ એ નેચર તમારું સારું રહેશે તો બધા લોકો તમને તમારી તમારી સાથે સારી સારી રીતે રેશે.
હમ અને લોકો આપડે વિશ્વાસ, લોકો આપડે વિશ્વાસ પણ કરે. અગર તું ટાઈમ પર. કઈ કાર કરી દેવ કઈ કામ કરી દે તો લોકો આપ ઉપર વિશ્વાસ. સ્થન કરે અગર તું ની સાામભળાર યાર આ તો કામ જ નની કરે છે. એના ઉપર શું વિશ્વાસ કરવાનું. એવું ચાલે.
હમ એ એ તો હા એતો સાચું કિધું ભાઈ જો આપણેે વચન વચન આપીએ. કે ભાઈ આ કામ હું આ ટ એટ ટાઈમમાં હું કરી દેઉ. તો અગર તમને એક એ સમયમાં તમને કરી દીધું તો ભાઈ તમારા સામને વાળી ને પણ લાગી ત્યાં ભાઈ એ મને કીધું કે ભાઈ આટલા સમયમાં ક દીધું અને કામ એને કરી દીધું એ આપણું સાચો છે ભાઈ હમ પણ તમને પાણીઓ તો હું આપણને જવાબદાર વ્યક્તિતન તો એને તો ક એ આપણ લોકોને જવાબદાર વ્યક્તિ માને કે હા ભાઈ એ સારી રીતે કામ કરશે. અને જો બોલ જેવ બોલે તે કામ સમય પર કરી દે એમની દિવાઈસ આ તમને કીધું કે ભાઈ હા હું આટલા કામ આટલામાં કરી દીધું આટલા આટલું કામ આટલા સમયમાં કરી દું અને તમને જઈને પૂછ્યું તે સમય બોલો અરે ભૂલી ગયા ત અને એ લોકો એ સારી આદત નથી. અ તમને અગર આપણને જીવનમાં આગે વધારવાનું છે તો આપણે સારી કામ સમયમાં કરી દીધું જોઈએ.
હમ સા સાચું વાત સ્વચ્છતા રાખવી પણ એક સારી આદત છે. હા અમનભાઈ હું તો પોતાનું ઘર તો મને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ. આપણને એવું નહી રાખવું જોઈએ કે હા ભાઈ આપડ આ ઘર થોડુંક ગંદુ છે તો ચાલશે થોડુંક એન્વાયરમેન્ટ ગંદુ છે બહાર કચડો છે તો ચાલશે આપણને બહાર કચરો જોવાયો તો આપણને શું કરવાનું એને ઉઠાવીને આ ડસ્ટબિન ફેંકી દેવાનું એથી સ્વચ્છ અને પણ લાગે છે કે હા ભાઈ એટલા સુરત છે જગ્યા કેટલા ઘર એના સા છે એવી આદત પણ આપડને જરૂરી છે.
હમ અરે જે કોઈ તમારા અગર તમને આ ઘરમાં પણ કચરો ફેલાવી નાખ ભાઈ બતા જ તો એ તમને કોઈ તમારા ઘરમાં આવ્યો હોય તો જોઈએ તો એ સોચે ભાઈ કેવી રીતે રહે છે ભાઈ આ લોકો આટલી ગંદગીમાં તો એના સિવાય એને એના તમારો પ્રભાવ પણ સારું નથી થાય છે અરે પરંતુ મતલબ તમને એક તો ખાવાની સારી આદતો પણ જરૂરી છે, ભાઈ આપડે એમ નહ કે ભાઈ દરરોજ બહાર ન ખો જોઈએ આપણે ઘર ન પૌષ્ટિક ખાનું એકદમ જરૂરી છે ખાવો જોઈએ આપડે એ પણ આપડે સારી આદત રાખવી જોઈએ એમ નહી કે દરોજ તમે બહારનું ખાવ.
બિલકુલ બિલકુલ ભાઈ અને ખાલી સમયમાં પરિવાર સાથે વાત કરવી અથવા પુસ્તક વાંચવું વધુ સારું છે એવું નહી કરવાનું ખાલી સમય છે તો આપડે થોડો મોબાઈલ જોઈ લેવાનું થોડુંક ટાઈમપાસ કરી લેવાનું આપણને થોડો પરિવાર સાથે વાત કરવાની પુસ્તક વાંચવાનું તો એ સરસ આદત છે.
હમ હમ આજકાલ પણ તું જોઈએ ને ભાઈ ઘણા લોકો મોડે સુધી મોબાઈલ વાપરે છે એ ખરાબ આદત છે ભાઈ એ તમને કઈ પણ સમય મ જાય કે હાાઈ સોશિયલ મીડિયા જોઈ લે યુટ્યુબ પર જોઈ લે સિરીઝ જોઈ લે એ જોઈને આપડે એ પૂરા સમય બરબાદ કરીએ ફોન પર મોબાઈલ પર.
હમ સાચું સાચું વાત જેમ કે ટ્રાફિક નિયમ ન પાલન કરવાનું ને તો એવી રીતે કચરા ડસ્ટબિન નાખ
બીજાને મદદ પાલન કરવું જોઈએ આપડે એવી રીતે નઈ કરવાનું કે આ ભાઈ કે આ એની મદદ ન જરૂર છે તો એને છોડી દ તો નહી નહી આ શું લાગે છે, મારા. અને આપડથી થાય તો આપડથી એનું મદદ કરી દેવાનું. અને કચરા ડસ્ટબિન નાખી દેવાનું જે આ બધા સસ આદત છે.
હમ્મ હા આ એ જો તમને જાતો મોબાઈલ જોશેના તો એના કારણ તમારી ઊંઘ પણ ઓછી થાય. છે અને અભ્યાસ અથવા કામ પર તમારો અસર પડે છે કી ભાઈ તમારું મન નથી લાગતા કોઈ કામમાં. તમને ઊંઘ બરાબર ની આવે ઇ આવતી હોય. એટલે આપડે મોબાઈલનો આપડે ત્યાં દરરોજ મોબાઈલ માટે, પણ એક સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. કે ભાઈ હું આટલો મોબાઈલ આટલા સમયે જ મોબાઈલ જોઉું એનાથી વધારે ની જોઉં ની તો એ મારા સ્વાસ્થને ખરાબ કરશે
વાત તો સાચી છે, ભાઈ તારી જ્યારે ખરાબ સંગત ત સંગત ઘણી વખત ખરાબ આદતો તરફ દોરાઈ જાય છે, તેથી તું કરવાનું આપને મિત્રતાની પસંદગી પણ, આપડે એવી રીતે કરવાનું કે હા ભાઈ આ લોકો સર સારા છે, તો એની સાથે મિત્રતા કરવાનું એવું ની કે આ ભાઈ આ લોકો ગંદા ચીજ કરે છે, તો એની સાથે મિત્રતા કરવાનું
સમજી ગયું.
એટલે હા, એટલે ભી હા, હા આવી, આવી નાની, નાની આદતો સમજીને વધુ સારો બન બનાવી શકી આપડે. એ માતા પિતા અને, શિક્ષકો આપડે જે બાળ બાળપડથી સારા સંસ્કાર શીખાવે છે, આપડે રાખવું જોઈએ એમ ની કે ભાઈ ક કોઈને પણ કઈ પણ બોલી દેવાનું કઈ, કઈ પણ કચરો ફેંકી દેવાનું રૂસ કોઈ પણ ટ્રાફિક રૂલ્સ તોડી દેવાનું આપડે એ સારી રીતે પાલન કરવું જોઈએ આપડે એ બચપનથી આપડ લોકોને માતા, પિતા અને આપડું શિક્ષક આપણે શીખાય છે, કે ભાઈ એવું ની કરવાનું આપડે બ આપડા આપડાથી ઓઉ વડીલ લોગોને આપડે સંસ્કાર આપવું જોઈએ એનો આદર કરવું જોઈએ, કોઈકને કઈક પણ ગલત નથી બોલવું જોઈએ
બૌ સરસ બોઉં સરસ ઉ પણ રોજનું આયોજન લખવાની આયોજન કરી રહ્યો છું. ક્યારે કાંક એમથી શું થાય છે, મને જો ભી કામ રહે છે, ને એ ભૂલાય નહી તો, હું અમ આજથી અ દરરોજ લખવાનું શુંરું કરવાનું છું.
હમ્મ, એ તો સારી છે ભાઈ બોઉ સારું હું, પણ રોજ આયોજન લખવી આદત શરૂ કરીશ
હમ્મ એટલે હા ધીમે, ધીમે આખી જીવન સ્લી બદલાઈ જાય એથી, એટલા સારા સ્વભાવ આપડા વ્યક્તિની